હલો.
અ અવાજ આવે છે.
હા મિત્ર.
કેમ છો મિત્ર?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં જ કેવું ચાલે છે ભણવાનું?
છે ચાલતું છે પણ અમુક રજાઓ છે અમુક દિવસે ચાલુ છેને એવું બધું છે ચાલતું છે. તમારું કેવું ચાલે?
બસ મજામાં હવે એક ઘરે બસ રીઝલટ ની જ રાહ જોઉં છું હું તો તો મિત્ર આજે હું મારા ગામમાં ગયો હતો ત્યાં મેં ખેડૂતોને ખેતરમાં મહેનત કરતા જોયા. સવારથી સાંજ સુધી તેઓ તડકો, વરસાદ અને ઠંડીની પરવા કર્યા વગર કામ કરતા હતા. ત્યારે મને સમજાયું કે ખેડૂતોનું જીવન કેટલું મહત્વનું છે. તો મિત્ર ખેડૂતોનું જીવન ખેતી અને ખેડૂતોનું જીવન પર થોડી માહિતી આપશો તમે મને
હા મિત્ર ચોક્કસ.
તો આપણી રોજ એ અનાજ, શાકભાજી, ફળો અને અન્ય ખ્યાદ વસ્તુઓ ખાયે છે. છે. તે ખેડૂતોની મહેનતનું પરિણામ છે. જોકે ખેડૂત ન હોય તો આપણને ખાવાનું અનાજ પણ ન મળે.
અને ખેડૂતોને દેશો નો અન્નદાતા કહેવામાં આવે છે. એ આપણને ખબર જ છે. ખેતી આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયમાંથી એક છે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં લોકો લાખો લોકોનું જીવન ખેતી પર આધારિત છે. ખેડૂતો પોતાની મહેનત થી માત્ર પોતાના પરિવાર નુ જ નહીં પરંતુ સમગ્ર દેશનું ભર ભરણ પોષણ કરે છે.
અને આપણે જોઈ જોવા જઈએ તો ખેડૂતોનું જીવન બાર બાર થી સરળ લાગે છે પરંતુ હકીકતમાં તેમાં ઘણી મુશ્કેલીઓ હોય છે. ખેડૂતો જેટલું મહેનત કરે છે એટલું
તડકા હોય તડકાને પણ નથી જોતા અને એમાં પણ પાણી આવ આવે એ તો ખરું પાછું એનું પણ ટેન્શન હોય છે. ખેડૂતનું જીવન ખુબજ પડકારથી, ભરેલું હોય, છે. તેમને સવારથી, વહેલા ઊઠીને ખેતરમાં જવું પડે છે.
બ
ક્યારેક, તડકો ક્યારેક, ભારે વરસાદ અને ક્યારેક કડકડતી ઠંડીમા પણ તેઓ સતત મહેનત કરતા, હોય છે. ખેતીમાં કોઈ, નક્કી સમજ નથી તેથી ખેડૂતો એ ના છૂટકે, પણ મહેનત ચાલુ રાખવી પડે છે, તો શું તમારા બાજુ એવી ખેતી ચાલુ જ રહી છે.
હ હા, મિત્ર તમારી વાત સાચી છે, ખેડૂત નું જીવન સરળ નથી તેને વહેલી સવારે ઉઠીને, ખેતરમાં કામ કરવું પડે છે. જમીન તૈયાર કરવી વાવણી કરવી પાકને પાણી, આપવું ખાતર, અને દવાઓનો ઉપયોગ કરવો તથા. પાકની દેખરેખ રાખવી જેવી અનેક જવાબદારીઓ છે, ખેડૂત નું જીવન કુદરત સાથે ખુબ જ જોડા લઈઓ, છે. વરસાદ સમયસર આવે, તો પાક સારો થાય, પરંતુ દુષ્કાળ અતિવૃષ્ટિ અથવા વાવાઝોડું, જેવી આ, તો પાકને નુકસાન પહોંચાડી શકે છે, અને આધુનિક સમયમાં ખેતીમાં નવી, ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. ટ્રક્ટર ડ્રીપ સિંચાઈ, આધુનિક બીજ અને ખેતીના નવા સાધનો, દ્વારા ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને સરકાર પણ ખેડૂતોને વિવિધ યોજનાઓ અને સહાય, દ્વારા પ્રોત્સાહન આપે છે, અને તમે કીધું એ રીતે કે ખેડૂતોનું જીવન એક સરળ હોતું, નથી, કારણ કે એ કુટુંબના વ્યક્તિઓથી, લઈને આખા દેશની દેશને ખોરાક પૂરું પાડતો હોય છે, અને ખેડૂતોના જીવનમાં અનેક પડકારો હોવા, છતાં, તેઓ સતત મહેનત કરીને દેશની, ખાદ્ય જરૂરિયાતો પૂરી કરે છે, તેથી ખેડૂતનુ સ્થાન સમાજમાં ખૂબજ મહત્વનું છે. ખેડૂત સુખી હોય, તો દેશ સુખી રહે છે. તેથી આપણે સો એક ખેડૂત ના પર પરિશ્રમ, નો આધાર કરવો જોઈએ અને ખેતીના વિકાસ માટેનો પ્રયત્ન કરવો, જોઈએ અને એમ જોવા જઈએ, તો ખેડૂતો જે છે, એમાં અમુક ઘણી વખત, એ લોકોને નુકસાન પણ થતું હોય, છે. નિયમિત વરસાદ ન આવવાના, કારણે કા, તો પછી કોઈ. અન્ય દુર્ઘટનાના કારણે આફત આવતી હોય, છે. અને ઘણું બધું નુકસાન પણ થતું હોય, છે. અને એના માટે પણ સરકારે અમુક જે સરકારી યોજનાઓ, કરી છે. તે સરકારી યોજનાઓ બહાર પાડે છે, એનો પણ ખેડૂતોને સાચો લાભ લેવા માટે ચોક્કસ, યોજના શરૂ કરવી જોઈએ અને ખેતી ભારતનો, મુખ્ય વ્યવસાય છે, અને ખેડૂતો આપણા દેશના અન્નદાતા છે. ખેડૂત પોતાની મહેનત, અને પરિશ્રમના અનાજ શાકભાજી, ફળો અને અન્ય પાકોનું ઉત્પાદન કરે છે. આપણા રોજિંદા જીવનમાં જે ખોરાકો ઉપયોગ કરીએ છે. તે ખેડૂતોનું મહેનત નું પરિણામ છે. તો શું તમારા બાજુ એવા ખેડૂતો છે જે મોટા પ્રમાણમાં પાક ઉત્પાદન કરતા હોય.
હા, એવા તો ઘણા બધા ખેડૂતો છે. પરંતુ જો આપડા જેવા પછાત વિસ્તારોમાં એટલે કે ગામડાઓમાં એવુ હોય કે મુખ્યત્વે સમય અને સમયસર અને યોગ્ય પ્રમાણમાં પડે તો પાક સારો થાય. પરંતુ વરસાદ ઓછો પડે અથવા તો વધુ પડે અથવા અનિયમિત થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે.
કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, પૂર છે દુષ્કાળ. અને ગરમી ત્યાં પણ ખેડૂતો માટે મોટી સમસ્યાં તો વાતાવરણ કોઈ નક્કી નથી ત્યાં પણ પુર દુષ્કાાવર પડી શખે છે. અને એનાથી ખેડૂતો પણ હવે તો કંટાળી ગયા છે. હવે ખેડૂતો પણ બોરવેલ નો ઉપયોગ કરે છે ખેતી કરવા માટે. જેમાં વરસાદ ના પડે તો તળાવ હોય છે કે અન્ય ખાડાઓમાંથી પાણીનો ઉપયોગ લે છે.
અને આજકાલ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. છે. હવે ટ્રેક્ટર છે, ડ્રીપ સિંચાઈ, આધુનિક ખેતીના સાધનો. સુધારેલા બીજ અને નવી ખેતી પદ્ધતિઓના કારણે ખેતી બહુ સરળ અને ઉત્પાદક બની રહી છે. ટેકનોલોજીના સમયે કારણે સમય અને મહેનત બંનેની બચત થાય છે. અને ઉત્પાદન પણ વધે છે.
અને બીજું જોવા જઈએ તો આજકલ સરકાર પણ ખેડૂતો માટે ઘ ઘની યોજનાઓ લાવે છે.
જેમાં જોવા જઈએ તો ખેડૂતોને પાક વીમા, લોન છે. સિંચાઈ સહાય ખાતર અને ખેતીના સાધનો ઉ માટે વિ વિધ પ્રકારની સહાય આપવામાં આવે છે, આવી યોજનાઓનો હેતુ ખે ડૂતોની આવક વધારવાનો અને ખેતીને વધુ મજબૂત બનાવવાનો છે.
પણ પરંતુ છતાં પણ ઘણા ખેડૂતોને આર્થિક મુશ્કેલોનો સામનો કરવો પડે છે.
કારણ કે ખેતીમાં ખર્ચ જ એટલો વધી ગયો છે ને તો બીજ છે ખાતર છે દવા, પાણી અને મજીરીનો ખર્ચ પણ વધી જાય છે. જો પાકનો યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતોને નુકસાન પણ સહન કરવું પડે છે. તેથી ખેડૂતોને યોગ્ય બજાર અને વ્યાજબી ભાવ મળવો જરૂરી છે. આપણે ખેડૂતોનું માટે દિવસ રાત મહેનત કરે છે. ખેડૂતોની મહેનત વગર આપનું જીવન શક્ય નથી. આપણે આ અનાજનો બગાડ ન કરવો દરેક દાણા પાછળ ખેડૂતનો પરસેવો અને મહેનત છુપાયેલી હોય છે.
આજના યુવાનો પણ આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ઘણા શિક્ષિત યુવાનો નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિ ઓ અપનાવીને ખેતીને વધુ નફાકારક બનાવી રહ્યા છે.
તો તમારા બાજુ એવી કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ખેતી કરવા માટે?
હા તમારી વાત સાચી છે. જે સરકાર તરફથી અમુક યોજનાઓ છે એનાથી અમારા બાજુ ઘણી બધી એવી ખેતીઓ થઈ રહી છે. જેમ કે આ સોલર સોલર નો ઉપયોગ કરવામાં આવે છે. સોલર મો મોટર વો ગેરે એ જે સરકાર તરફથી યોજના આપવામાં આવી છે એનો ઉપયોગ કરતા હોય છે. અને પી એમ કિસાન સમાન નિધિ યોજના આવે છે, આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે સ હજાર ની સહાય આપ પવામાં આવે છે. તો આ રકમ ત્રણ હપ્તા સુધી ખેડૂતોને બેંકમાં ખાતા જમા કરવામાં આવે છે. તો આવી રીતે ઘણી બધી યોજનાઓ છે જે નો લાભ લઈ રહ્યા છે અને ગુજરાત સરકાર પણ ખેડૂતોને ટ્રેક ટર, કૃષિ, યંત્રો, ડ્રીપ સિંચાઈ પશુપાલન અને અન્ય ખેતી સંબંધિત સાધનોની સબસીડી પણ સહાય આ આપ છે તો એવા ઘણાં બધા ખેડૂતો છે અમારા બાજુ જે સરકારી સહાયની સહાય. નો ઉપયોગ કરી રહ્યા છે અને સારું સારું એવું કામ પણ કરી રહ્યા છે. તો તમે શું કહેશો?
હું તો આમ જ કહીશ કે ખેતી અને ખેડૂતો આપણા દેશની શક્તિ છે. ખેડૂતોની મહેનત સમર્પણ અને પરસેવાથી જ દેશનો વિકાસ થાય છે. તેથી દરેક નાગરિકે ખેડૂતોનું સન્માન કરવું જોઇએ અને તેમના યોગદાનની કદર કરવી જોઈએ. જય જવાન જય કિશાન માત્ર એવું સૂત્ર જ નથી પરંતુ ખેડૂતોનું પ્રયત્નોનો આદર કરવો જોઈએ. તો તમે આટલો સમય ફાળવા બદલ આભાર માનું છું.
આભાર.